એ તો છે.
હારુ ખા હે.
બીયર સ્ટાર્ટ કરું કે કેયર.
સી યેસ જાઈએ તો બીજા નું સી એસ ન ચાલે રે.
ને બી આર આઈ જમ્યા.
હા બિહાર માં એકા ગ આપી રહીએ.
તે હારું પડે ને. ને ચાર જણા ને
બે જણાના ને જલ્દી જ મારી દે એમ.
અહ બેજ કરવા પડશે રે.
એ ચાર પછી રિવાયવ કરવા પડે ને આપણને.
આજે તો સ્પીકર જેવું હભળાય.
હા બેસે કાઈ વાર હંબાડાતું છે.
તમને હું કેમ?
હા.
એ અહ ફ્રી ફાયર માં અવાજ ધીમો રાખ.
બંધ જ કરી દીધો છે મેં.
હા.
છતાં પણ આવું થાતું છે તો
લેટ અવાજ આવે કે.
નહીરે ઓછો જ છે એમ તો.
હા. કલોક ટાવર પર નહીં ઉતર એકદમ આરામથી રમીએ એમ.
એકદમ છેલના ચાલ તો મસ્ત કરી છે.
ચાલતા ચાલ ભજ જાય.
આરામ થી કોઈને માં થવાનું ને નુકસાન ને કરવાનું કઈ જ ને. આરામ થી પગે પડીને બુયાઈ લઈ લેવાનું છે.
તે જ આરામ થી એમ છેલ્લે સુધી સર્વાઈવ કરીએ.
છેલ્લે હુધી સર્વાઈવ કરવાની છે બોસ.
મારે બધી ઘરની પીલ જેવ ડાઉનલોડ થઈ ગઈ.
હારું કેવાય. બને જણા હાતે ચીપકીને ફર્યા કરહુને
બાજુમાં નો કઈ અવાજ સાઉન્ડ ની આવવા જોઈએ હકે.
બોજ ધીમો છે અવાજ.
હા.
પાંચ ટકા જેવું બતાવતું છે. તો હો એટલો
એ હવે ચાલ્યા કરે.
પછી. હું કેય પ્રહલાદનો ફોન આયવો કે ની.
નીરે આજે તો આવેલો રે.
બરાબર.
એ બાજુ કા ચાયલો એમના મેલેજ પર જાય ને.
ચાલતા
પાછળ પાછળ એટલે એબાજુ કોઈ આવેલું ને લૂટ મારી ને પછી આવહું
હા તુમ આગે ચલો હમ તુમ્હારે સાથ
ઠીક એ ઠીક એ.
રીકો તો પેલું જોવા લાગેલો છેે રે.
હા એ પછી આપણે બોલાવાયે ને.
શોર્ટ ગેમ.
એને પછી આપણે બોલાવીએ.
આજે તો વેહેલુંજ ઊંઘવા પડહે હ કે.
બાર વાગે કે એક વાગે.
બાર વાગે ઊંઘવા પડે કાલે
હું ગઈ કાલે બાર વાગે ઊંઘેલો તો સાત વાગ્યે તો ઉઠી ગેલો.
આ પેલું વી એસએસ થી મેક્સ થાય કે.
વી એસએસ કે ના થાય ના થાય એ તો એમજ.
આ વી એસએસ બો ભારે ચાલે જો.
ચાલે પણ મજા ની આવે દૂરથી પછી.
એટલે બંદા ડેમેજ આપે ને તો થોડો થોડો શોટ જેવો લાગે એ લોકોને ને.
હા હા.
તે મને ગમે માન
એવું.
આ બધું રિયુ તો આપડે તો બો વાત કરું આમાં તો.
આવી જા આવી જા કોઈ ની મળે આરામથી
આપડે ઉતર્યાજ આઉટ સાઈડ જેવું હવે ગ્લુવલ નાખા તું છે કે હા બાકી જલ્દી.
એ તો લાખાય ધીરે ધીરે આવંડી જાય.
હા.
હું કેય.
ભડો મળલે તો કેજો રોશની નાખે એમ
તેમમને બધા ખાલી દેખાવા જ જોઈએ.
પણ આજે એટલા જોશમાં કેમ સાભળતું છે?
હા
લા દિવસ તો ધીમું ધીમું આપડા માટે પેશિલ કઈ કર્યું નહી.
સારું છે આજે
કઈ છે તારા પર
બૂટ પે કર ને એમ થાય છે નજીક ને ગણ જોઈએ મને
નજીકની પેલું જે કે ખુશ ખુશ
ના ના એજ નહી જોય.
બટન શોટગન જે કે, શટગન
કેમ?
જોએ કેમ
મારે ત્યા ફોટી ખરીદી લીધી
અહીયા પહેલી ગા
મળી જાય મળી ગઈ હવે ખાલી બંધા જ રયા
મને સેને ફાઈવેનસર મલેલુ છે.
હું
તને જોઈ સાઇલન્ટ ફોમ
સાયલેનસર રેતા જે, સારું જેવું ચાલે રે
હા ત્યારે મસ્ત
અમારે કોલેજમાં તો અહી રાખે કે નહી, પ્રોગ્રામ ર
કાંઈ ખબર નથી હોતી
એટલે અમને કેવુંક લઈ જવાના છે, એવું તમને લઇ જાય છે ને
ના એવું તો નહી જ એ બંધશે બંધશે
આ તેજ માથે તો બ્રો
શોપ ખોલેલો છે, શોપમાં બંધાશે
આરામથી, આરામથી જારે
બંને હાથે જ છે એટ, દૂરથી જ લેવા પડ
હાર નીકળ તો મોબાઈલ લેગ માર લોકો જોવા ત ફાયર કરી દે
બને આપડી જ રાહક પાશે
ચાલ તો બહાર નીકળી જાય પછી લડાય
અરે હા પણ લોકો આપણને નીકળવા દે. અરે હા જો, હ પ રોકને જાઉ
તો કઈની લડાય લઈ લે જે
મને તો તમારા સા અલગ જ લાગે.
કાઈ ની કાઈ ની તું
ઓલ
ને આબાજથી નીકળ તેબાજથી નીકળ
કઈ નીરે મારા પર કે કેરેક્ટર છે.
પણ મને પયડી.
ડોન્ટ વરી આઈ રિવાયયુ.
ઓકે બ્રો.
એસ. કે સારી, કે એસી, આઈ, ટી.
એસ, કેસ બી હારી ને એસી, આઈ, ટી બી હારી.
હુ ઈઝ ધીસ બેસ્ટ.
ઉમમ. એસ કેસ
એસ કેસ એટલે ઈ ત ગુડ
એ એ પાંચ ગોળીમાં પડી જાય પણ બંદા પર જલ્દી હારું અસર કરે.
લે ચાલ તું યુદ્ધ કરવાનું ત કર લે.
બંદાની પાછળ પડેલો છે મેં.
યુદ્ધ કરવાનું તો કરલે મે રીવાય કરી દેવા.
પન તું બો ઝોન સે એમ નીકળ.
તુ બી નીકળ રે.
જોમને મલે ત બંધ નાહી ગીયા રે હારા.
અહીંયા મારા અંદર કોઈ ડ્રોપ ચાર્જ કરે
આ આવી ગયા. નાહી ગીયા
એમ ટી ફોર્ટી.
છે મારા પર એક ત.
પણ તું અહિયાંથી કા લેવા આવહે કે,
નઈ લેવા આવય
બો કાપતો સેરે અટકી ગેલો છે મારે તો છપ એકસો છપ્પન પર.
જલ્દી આવ જલ્દી આવ જલ્દી આવ નીકળ.
બાર નીકળો જલ્દી.
અરે યાર ઘોડો હતો તેહો ભાગી ગીયો.
લેવા આવું કે?
ચાલહે પડતીસે અમારે ત.
તું એ સાઉન્ડ બી ધીમો કરલો સેને એફેસ મા.
કાંથી પડે તે જલ્દી ખબર ની પડે.
તો તારામાં બે વાર કેમ સાઉન્ડ હંભળાય ખીચ ખીચ એવું.
હ...
તે ની હંભડાવા જોયે.
પણ એવી કેવી રીતે ધીમો કરું.
હે?
બધો અવાજ તો ધીમાં જ કરે લો છે તોબી એવું હંભળાય
બહ જ જોન ખાતું થઈ ગયુ, બંધો જ તો લાગી જહે
મારાથી ની આવાધા
આટલો બધો અંદર કે તું
બહુ જ અંદર બંધો આવી ગ્યો
ના જો ને કાંસે તે પણ
એખાદ શોધની
તહાર છે ઘર તે
એ ફેક્ટરી પડલે
તો ફાયર કરી દે ત મેને બી ભાગ ભાગ
હ એહીય છે જજ તું પેર ઝન્મા જ રારે સોનમાં પેલો ગાડી મગાવતો છે તું સોનમાં જા નીકળ
તેરે કો રિવાહી કરુંગા રે
અને કે પેછન ક
પાછું અમારી ગ્રુપમાં આવી
બો ું ઓક છે ક એવું
હુ કે?
અવાજ બોધક છે, એવું હમણાંતું તોણા તો
તારા મા મને ખીચ ખીચ સંભળાય
એ જ ખબર નની પડે હ
હુ કે?
એકદમ ધીમા અવાજ પર આવુંજ હમડાયે
બરાબર ની હંમળાય કે?
હમણાંતુ સેરે પણ ઠીક ઠીક
જરાટ જુદુ સંભળાય છે એ તો થાવાનું જવા ને
કોઈ નઈ કોઈ નહી ત એ સર પડ ત મને રિવાઇવ કરવા
બંધ
સાર મડી પરડચ
બંધોશે બંધો
અહિયાં બંધા બહું અહે આરામથી વગેરે મેરે પુજા બા
અરે યાર વાઈ તારા પાસે હવે એમ કરું કઈ નઈ કરું રીવાઈ
મે જાતો તો રિવાઈ કરવા તે બાજુ નહતો જતો, આ બાજુ
જોરાક ઝોનમાં જવા પડે બ
પણ સે બંદા